હલો હા શું કરો છો? શું કરે છે.
કાઈ નઈ કરું છું તમાર શું બાત કરું છું તમે શું કરો છો.
ના ના મા તો મામા ઘર જાઓ છું.
અચ્છા.
અને રાસ્તા માં ખડી તું ઘરકા આવી છે.
અચ્છા હા પાણી આયું એટને આ્યો છે.
હા એટલે માણ કોઈ ભાર્યું છે.
હમ ઓર શું કરો છો?
કઈ નઈ હવે જાઉં છું. દુકાન કેને આ આવી જશે ના. કપડા લેવા માટે.
અચ્છા. હમ અરે પાણી આ્યું તો પછી ક કશે જાઓ છે.
હા આવી આવી રીશે. ચલો કઈ નઈ.
હલો.